હલો. જી હા તમારો અવાજ આવી રહ્યો છે, શું તમારો અવાજ આવી જ્યો છે મારે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. તો આજે આપડે વાત કરીશું. શું વૃક્ષારોપણ, જેમ કે તમે જાણો છો કે આજે લોકો હમ. ઘણા લોકો વૃક્ષ કાપી રહ્યાં છે તે તે બદલે આપને વૃક્ષ રોપણ કરવું જોઈએ તેથી કરીને. વૃક્ષનું વધુ વાવવું જોઈએ જેમ કે તેમને ઓક્સિજન મળી શકે તેમ. આજના આજના લોકો જેમ કે વૃક્ષને ઝાડને વધુ કાપી રહ્યા છે, જેમ કે લોકો તો તો ઓક્સિજનનું પૂરતું પ્રમાણ ઓછું થય્યું તો તેના લીધે આપણેે વૃક્ષ વાવવા જોઈએ તેમાંથી જેમ વધારેમાં, લીમડો છે આસોપાલો છે પછી અન્ય ઝાડો છે જેવો ત ખરું રોપવા જોઈએ. તેથી કારણે આપને તે તેમાંથી ઓક્સિજન મળી રહે ને તેથી વધુ માં વધુ આજના લોકો જેવો કે અન્ય અન્ય અન્ય લોકો ઝાડોને કાપી રહ્યા છે જો કે ઝાડ મા રસ્તાઓ બ મોટા રસ્તાઓ બને તો આજુબાજુના રસ્તાઓના ઝાડવા પણ કાપી રહ્યા છે જેથી કરીને, ચડના વધુમાં વધુ નાશ પામી રહ્યો છે જેથી કરીને આપણે વૃક્ષનું રોપણ કરવું જોઈએ તેથી વૃક્ષ જેથી વૃક્ષોનું વધુ આવવું જોઈએ તેથી વૃક્ષની સંખ્યા વધે તેથી આપણે ઓક્સિજન કે મોટું પૂરતું મળી રહે છે જેવુ કે મળી રહે છે આજના આજના પણ રો જેમ કે જો કે વૃક્ષો જેવો કાપે તો તેનો ઉપર દંડ રાખવો જોઈએ કેમ કે. દંડ રાખવો જોઈએ એક વૃક્ષ કાપે તે એના પર દસ દસ. દસ ઝાડ નો રોપવાનો દંડ રાખો જોઈએ તેમનો તે દસ હજાર રોપસે છે તો તેનું વધુ આગળ જતા જેવું કે આપણી પેઢીમાં. પેઢીને કામ આવશે જો કે ઓક્સિજન મળશે તેમાં. તેઓને જેમ કે પ્રદુષણ થી અટકી શકાશે જેમ કે જે આજના લોકો, ઘણોમાં ઘણું. પ્રદુષણ વધી રહ્યું છે જેથી કારણે તેઓને, આ કપનીઓ પણ આવી રહી છે તે કંપની જેવાને વૃક્ષનું કાપણ કાપી રહ્યા છે તેથી વૃક્ષને. વધુ નુકસાન થઈ રહ્યું છે તેથી આપડણે વૃક્ષ ન રોપવું જોઈએ તેથી વૃક્ષ રોપ છે તો તેને વૃક્ષ માથે ઓક્સિજન કે જે ઘણા પ્રકારના. ફળો પણ મળશે તેથી આપણે ઘણું મળશે. તમે જાણો છો કે જાણો છો કે જાણો છો કે વૃક્ષ વાવાથી આપને ઘણા ફાયદાઓ પણ મળે છે અને આપણી પેઢીઓને પણ ઘણું નુકસાન થશે જેથી ઓક્સિજન ન પુરવઠો પણ ઘટશે જેમ કે તમે જાણો છો કે આજના
આજના સમયમાં લોકોનું વૃક્ષનું કાપણ વધુ રહ્યું છે તે કારણ તમે શું કેવા
તમારી વાત સાચી છે તમે કે છે. વૃક્ષોનું વાવતેર હોવો દર વડતુ કરવું જોઈએ જેથી કરીને આપણે વૃક્ષોનો બચાવ કરી શકીએ જેથી કરીને આપ પાછાની પેઢીનું પણ વિચારીએ, જેથી કરીને આપણે ઓક્સિજનની માત્રામાં. આપને આપણ તો જરૂર જ ઓક્સિજન વગર આપડે જીવું બહ મોટું મુશ્કેલ છે જેથી કરીને આપે વૃક્ષો ન વાવર કરું જોઈ, મારે તો એવું જ કેવું છે, કે જે જે લોકો બળદને યુઝ યુઝ કરે છે. જે પાર્ટીઓ કરે છે તેના કરતા આપણે એવું કઈ રાખવું જોઈએ કે જેથી કરીને એક વૃક્ષ રોપ આપ જોઈએ જેથી કરીને આપણે એનું, વૃક્ષ ન વાવેતર કરીને આપણે ચા નું વાવેતર કરીને આપણે ઓક્સિજન નો પેદાશ કરી શકીયે એમ. કરીને આપણે જે જે નાશ પામી રહ્યા છે જે આપણા વધારે પડતા, કંપનીઓ ખોલી રહ્યા છે જેથી કરીને આપ નઆ બધું વધારે પડતું બજાર નું નુકસાન કરી રહ્યા છે જેથી કરીને આપણે એનું આ રૂપ ફોન ન વધારે પડતું ઉપયોગ કરવો જોઈએ અને જેથી કરી ને ત્યાં આ ફેરિયો નો મે તે એવું જ કવા માંગુ છે કે વૃક્ષારોપણમાં આપણે વધારે વધતું. રોકવું જોઈએ જેથી કરીને આપણે પાછળ ન પણ વિચાર ભવિષ્યનું પણ અને આપણે જેથી કરીને આ બધું. કરી શકી છે તમારી બાજુ તમે કઈ આવો છો?
હામાં અમારે અમારા બાજુ ઘણા વૃક્ષો રોપી રહ્યા છે જેવા કે અના વૃક્ષો રોપણ જે કરી રહ્યા છે જે, જેમાં અન્ય વૃક્ષો વાવી રહ્યા છે જેમ કે જેઓ ક કેરીઓ ના ઝાડ પણ રોપે છે અન્ય ફળો ના ઝાડ રોપી રહ્યા છે. છે અને લીમડો અને આસોપાલ ન જે કે તેઓ વધુમાં વધુ ઓક્સિજન આપી રહહી તેવા વૃક્ષો રોપી રહ.
ત્યાં અને વાંદરા આવશે કે ખુબ તેને ઓક્સિજન મળી શક શકતે. પ્રયાસો કરી રહઈ્યા છે, આ જેમને એવું આપડે રાખવું જોઈએ કે જેવ આપણો જન્મદિન હોય તો, તે વૃક્ષ ન રપણખ રાખ કરવો જોઈએ. તે તે વૃક્ષ નો વાવશે તો આ જોઉં તે તે વૃક્ષ વધુમાં વધુ વાવેતર કરશે તો તેને ઓક્સિજન નો વાંધો ન આવશે. આપણું આયુષ્ય અને ઘણું જીવન વધી શકશે જેમ કે મેનેં સારીર અને જીવાની તકો વધશે જેમ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું પણ ના થશે ને ઘટશે પણ ના. જો તમે વૃક્ષ કાપશો તો તેઓને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થશે તેથી આપણે ઓક્સિજન નું પ્રમાણ અસુસ્થ થશે તો આપણે અન્ય બીમારીઓ પણ થશે ને ઓક્સિજન ના મળે તો આપણું જી જીવનનું. આયુષ્ય પણ ઓછું થઈ જશે જેથી કારણે આપણે ઘણા વૃક્ષોને વાવા જોઈએ તેથી રૂક ઓક્સિજનમાંથી ઓક્સિજન ઘણું મળી રહે તેથી આપણે વૃક્ષને વાવવું જોઈએ જેમ કે તમે જાણો છો કે આજના સમયમાં ઘણા લોકો ઘણી કંપનીઓને ઘણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેવો તે ડેવલોપમેન્ટ હોય તો તેઓને વૃક્ષોને કાપ કાપી રહ્યા છે તેથી વૃક્ષનો નાશ પામા રહ્યો છે જેથી કારણે ઓક્સિજન પ્રમાણ પણ ઓછું ઘટી રહ્યું છે જેવ કે મોટા શહેરોમાં તો વૃક્ષ, અન્ય અના મોટા શહેરો માટે વૃક્ષ જોવા જ નથી પણ તેઓને ઓક્સિજન જયારે ઓક્સિજન ની જરૂર હોય તેઓને બ બ તકલીફ પડે છે તેથી કારણે તેઓને ઓક્સિજન મળે છે. મળે જ રાતી નથી તેથી તેઓને વૃક્ષ જે વૃક્ષ રોપવો જોઈએ તેથી તે
તેવું પ્રયાસો કરવું જોઈએ તેથી, જે કે નદીઓ. કે જેવતે અન્ય સ્થળોએ આપણે વૃક્ષ રોપવા જોઈએ તેથી આપણે અ ઓક્સિજન મળી શકે છે જેવ કે અન્ય જમીનો આમજ પડી હોય તો તેમાં આપણે વૃક્ષનું વાવેતર કરવું જોઈએ તેથી વૃક્ષનું પ્રમાણ વધે અને સાથે રીતે આપું
પણ આયુષ્ય વધી શકે તે વૃક્ષમાં થી ઓક્સિજન મળી શકે તેથી કારણે આપને. વૃક્ષનું પ્રમાણ વધી રહ છે તેથી વૃક્ષનો ઓક્સિજન વૃક્ષ આપને ઓક્સિજન આપશે તેથી વૃક્ષ તે ઓક્સિજનથી આપણું આયુષ્ય અને જીવનમાં આપણે પેઢીઓને પણ નુકસાન ના થઈ શકે તેથી કારણે. જો તમે વૃક્ષને જરૂર હોય તે સુખા અને નાશ પામેલા વૃક્ષને ઉપયોગ કરો જેથી તે વૃક્ષનોો ઉપયોગ કરીને. તેથી બીજા વૃક્ષો વાો તો તેઓને નવા વૃક્ષો, આવશે તો તે તે પછી તેમાંથી અન્ય આ ઓક્સિજનો કે અન્ય ફળો કે જેવ કે મળી રહેશે તમને. જે આજના સમયમાં. ના લોકો ઘણા વાવેતર કરી રહ્યા છે જેઓ કે તેમાં વૃક્ષ ન ગણ પ્રમાણ વધી રહ્યું છે તેથી કારણે, ને અને કારણે તેથી વધી રહ્યો છે જેમ કે તમે જાણો છો કે આજે લોકો ઘણા. જણા લોકો કલમો રોપી રહ્યા છે તેમાંથી અન અન, પાકો લઈ રહ્યા છે તેથી કારણે તે તે અન્ય વૃક્ષોમાંથી આપણે તે ફળો મળે તે વેચીને આપણે પૈસા પણ કમાઈ શકીએ છીએ તેથી કમાવીને. ને તે પૈસા નો ઉપયોગ કરીને આપણે ને બીજા વૃક્ષો લાવવા જોએ ને તે તે વૃક્ષોને આપણે રોપવા જોઈએ અને તે વૃક્ષોને પાણી અને ખાતાર ટાઈમ. પર આપી રહે તો તે તે વૃક્ષનું, વાવેતર વધી જાય.
તોમે જાણો છ કે આજના યુગમાં આપણે ઓક્સિજનનું પ્રણ ઘટી રહ્યું છે તે પ્રમાણ વધારવા માટે આપણે વૃક્ષ નું રોપણ કરવું જોઈએ તેમાં અમે શું કેવા માંગુ?
આપડે દેશમાં વસ્તી પણ વધી રહી છે જેથી કરીને આપને વૃક્ષ ન વધારો ખતું કાપણ કરું છું અને આપણે. જે ઓક્સિજન ની માત્ર ઘટશે અને આપડે લોકોનું જીવન ઘ અઘરું બનશે જેથી કરીને આપડે વસ્તી વધ જેમ જેમ વસ્તી એમ એમ આપણેે પણ વૃક્ષ નું વાવેતર વધારે ઘટતું રાખવું કરવું જોઈએ જેથી કરીને આપડણે જે વૃક્ષ કાપતા છે તેની જગ્યાએ બીજા વૃક્ષ ન રોપણ કરવું જોઈએ જેથી કરીને આપણે. ઓક્સિજન ની માત્રા વધારે પડતી વધારે થઈ જેથી કરીને આપ સારું જીવન સી શએ, જેમ કે તમે જો જાણો છો કે, આપડણે શહેરીકરણમાં વ હ જ્યાં વધારે ઘા પતું ડેવલપમેન્ટ વધારે થ થતું હોય છે. જેથી કરીને ત્યાં વૃક્ષ નો આપવા માત્રામાં હોય એ બધું ખાસ કરીને, ત્યાં ડેવલપમેન્ટ જેમ કે બિલિલ્ગ ઉભી કરે છે કંપનીઓ આવે છે. જેથી કરીને વધારે પડતો તા નુકસાન હોય છે અને ત્યાં પ્રદુષણ નું પણ વધારે વાવેતર એવું વધારે પડતો હોય છે જેથી કરીને ત્યા આપડણે શ્વાસ લેવાનું પણ તકલીફ પડે છે અને આપડે વૃક્ષો જો ના હોય તો આપડણે શ્વાસ લે લેવાની પણ તકલીફ પડે છે, જેથી કરીને મારે તો‌ એવું જ કેવું છે કે આપણે જે મ આપ સારી રીતના ચા કાઈપું હોય અને જ્યાં નાશ પામેલો હોય, ત્યાં આપણે વૃક્ષ નુ વાવેત તર કરવું જોઈએ જેથી કરીને આપ, આપણે પ્રકૃતિને તો બચાવી શકીએ આપણને જે આપણને પ્રકૃતિથી જે રીતના આપણે બચાવશો તે રીતના આપણે ઉપયોગમાં પણ લેવો જોઈએ. અને એજ મારે તો કેવું છે કે આપણે જેમ બને એમ આપડે વૃક્ષો નુ વાવેતર વધાર પડતું કરવું જોઈએ, અને આ આપણે પર્યાવરણને આપણે ની બચાવ તો કોણ બચાવશે. જેથી કરીને આપડણે પણ વધારે વધુ ધ્યાન આવવું જોઈએ સરકાર સરકારો થોડું થોડું ધ્યાન આપે જ છે. અને આપડે જે આમ પબ્લિક એ પણ ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણે આ બધું. આપણે પેડ ને આપણેે છે હું બ તો આપણ ભવિષ્ય સારું રહેશે અને ઉજ્જવળ રહેશે. જેથી કરીને મારે તો એવું જ કેવું છે કે. વધઢારું પટતું વધધાર વાવેતર કરું જોઈએ. અને આપડે દેશની વધી ર છે ઘ માત્રામાં વધી રહી છે. દરજનારમે માનવી પડ. દસ હજાર થી વધારે આપડે વધી રહી છે જેથી કરીને આપણે ઓક્સિજન ની માત્રા ઘટી રહી છે અને ઓક્સિજન આપડે નહી લઈ શકો તો આ આપણે જીવશું કેવી રીતના, મેં તો કેમ એવું મારે તો એવું જ સરકારી જગ્યા ખાલી હોય ત્યાં પેડ ઝાર રોપવા જ જોઈએ. જેથી કરીને આપણે ઓક્સિજન ને માત્ર વધે, અને જેથી કરીને આપણે શ્વાસ લેવામાં તકલીપક ના હોય આપ. અને પ્રદુષણથી બચાવી શકે છે આપને, કુદરત કઈ કુદરતી કઈ આફતો તરી બચાવી શકે.
હ.
આપ જેથી કરીને આપડણે વાવેતરવું અને મોટાગ ન ચ આ ડાંગ વિસ્તારમાં એવો છો કે એવા વધારા પડતા ડુંગર વિસ્તારમાં તારમાં તમે જાણો છો કે, ત્યાં ઝાડનું કાપણ વધારે પડતું હ કરી રહ્યા છે અને ડેવડો ત્યાં માફિયાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યા ખોટકામને લીધે, ત્યાં જે વસ્તુ મળે, એમ કરીને આપણે તે ઓ આવી છે જેથી કરીને ત કામ વધારે કરી રહ્યા છે. મારે તો એવું જ કેવું છે કે જેમ બને તેમ વાવેતર કરું. અને નિષ્ફળ ના જવા દો તમારે શું કેવાય એ બાબત.?
તમારી વાત એકદમ સાચી છે કે જેવ વૃક્ષ નુ વધારે કાપી રહ્યા છે તેમ કે, કપનીઓ જેઓ વૃક્ષોથી ભરાયેલી હોય તો તે વૃક્ષોને કાપી રહ્યા છે.